શું કરૃ છે.?
કઈ નહી આ બેઠા છે જમીન બોલ?
બરાબર ગઈ હતી કોલેજ?
હા જય નાઈ કોલેજ.
હા હા જઈને, અયા જ માર પ્રેઝન્ટેશન હતું.
ઓકે બરાબર
હમ આમ તો અમારે પ્રેક્ટિકલ બેચ છે ને વીસ લોકોની એમાં હોય છે. પણ આ વખત આખા ક્લાસ વચ્ચે હતું.
ઓકે
હમ
સારું ને એ રીતે સ્કીલ સુધરે પ્રેઝન્ટેશન ની ને એવી.
હા એજ ના નહી તો પછી સ્ટેજ પિયર રે જ.
હા એ જવો તો બહ જ જરૂરી છે. ગમે ત્યાં ગમે તે વાત આપણને મુકતા ફાવે આપડી.
હમ એક વાર જે તો સ્ટેજ ફિયર દૂર થઈ જાય ને પછી પછી વાંધો ના આવે.
હા એજ પાછું બધું શોધવાનું એના માટે સર્ચ કરવાનુ કન્ટેન્ટ શોધવાના
હ હા એજ ન પી પેટી બનાવવાની તો બહ ટાઈમ લાગે
હા પણ સારુ કે ઇન્ફોમેશન બધી અલગ અલગ સારી મળી રહે નવુ કશુક જાણવા મળે
હા એજ ના આજે અમાર બાર લોકોનું હતુ, એક થી બાર નંબર વાળાનુ તો બધાની પીપીટી મર્જ કરી દીધી હતી એકમાં અને પછી આપ્યું હતુ.
બરાબર
હા
હ
મે પેલી રીલ એડિટ કરી દીધી છે.
એવું એ મને મારી એક ફ્રેન્ડ એ કીધુ તુકે એ છેને, વિડીિયો ડાઉનલોડ કરીને આવે છે ઇન્સ્ટાનુ તો એમા થઈ જશે એમ અવાજ બી આવશે એમા
એવુ હોય છે.
હા એટલે હુએ, પછી આપડે ફરી ટ્રાય કરી જોઈશુ, એડિટ કરવાનો અત્યારે તો ટાઈમ નહી
હા પેલુ કાલે આપણેે શોધતા હતાા, ને કે ડ્રાફ્ટ સેવ કર્યુ તુ ક્યાક અતુર્યુ એ મળી ગયુ મને જે પેલું દેખાતુ હતુ, ને એમાં જ હતુ એમાં ટચ કરી ને તો બધા આપડા ભીડીયો આવતા હતા.
હ બરાબર છે, મારુ એને ખોય તો ના
એજ ને બધામ તો સેટ કરી દીધા છે. હમ તારો એક છેને, પેલો જે સિંગલ વાળો
હા
થોડું એડિટ કરવાનુ રાખ્યુ છેમે, કીધુ, તને ગમે એ પ્રમાણે કટ કરીશું પછી એમ
બરાબર હવે આવતા રવિવારે આખું અઠવાડિયુ મેર નહી ખાતો
એ જ યાર વરસાદ ના લીધે જવાતું બી નહી કહે
હા એજ પેલી ન્યૂઝ જો એ હમણાં એજ્યુકેશન પર ચાલે છે. સોનમ વાગચૂક કરીને છે ને હડતાલ પર
હા એના કઈક પેલુ જતર મતર વાળા ઉઠાઈ લઈ ગયા એવું કશુ હતુ ને
હા હા એજ વીસેક દિવસ થી હડતાલ પર છે. ખાધુ નહી
હા અને બીજી એક ન્યૂઝ હતી, ને કે પેલુ કોક્રોચ જનતા પાર્ટ વાળા ને કઈક મહારાષ્ટ્રમા કઈ પથ્થર મારવાને એવુ બધુ કર્યુ હતુ.
અ હા ઘણા બધા લોકોને માર્યુ છે, લોહી લવાણ કર્યા છે.
હા એજ
હમ એટલા બઉુ જ વાયરલ થયુ છે, ઘણા બધા લોકોને માર્યા છે ને બધું બહુ જ કર્યુ છે, એ લોકો એ
હમ એમાંથી કોઈ છોકરા, એ નીટની એક્ઝામના લીધે સુસાઈડ કરી દીધું તું ને એટલે કંઈક વધારે આ થયું છે.
હા પણ આવું તો ના થવું જોઈએ ને મતલબ કે, એજ્યુકેશન આ લોકો એ સમજવું જોઈએ સરકારે,
હા એજ તો એને કંઈક ત્રણ શર્ત મૂક, છે કે કોઈ જવાબદારી, લે તો કે હું માની જાઉ અને ભુખહડતાલ છોડી દઉં, અને બીજું કઈક એવું હતું કે મારી હાલત નહી, ત્યાં આવામાં તો કે તમે લોકો આઈને અહં,
હોસ્પિટલ આવી ના કરો હા,
હા એવું અને ત્રીજી એક, હા બહુ બધા લોકો એ મૂકી છે.
બધા બહુ સપોર્ટ કરે છે મેં તો હમણાં જે રીલ જોઈ કે, જેનું તમે રિઝાઈન માંગો છો ને એ રિઝાઇન જ ખોટું માંગો છો સિગ્નેચરમાં અંગુઠો છાપ, છે માણસ, અંગુઠો માંગુ હા, એ સિગ્નેચર કરશે કે અંગુઠા છાપ છે એવું,
અને, પછી પોલિટિક્સમાં લગાવી, પાછો કશું આવડતા નહી તો પણ,
સીજેપી તો પણ જબરૂું ચાલુ કર્યું છે.
હા. એક કોકરોજ જનતા પાર્ટી પછી બીજું પણ એક બન્યું હતુંને ઓઘી જનતા પાર્ટી એવું કશું.
એ તો હવે થતું રહેે પણ આવું પાર્ટી વગેરે સુધી, તો સમજ્યા પણ આમ આવું ના, થવું જોઈએ સ્ટુડન્ટ જોડે કે જે અન્યાય જ છે ને ખોટો. અને સરકાર કશું કરતી પણ નહી. કામ આવું આટલા દિવસ સુધી કોઈક માણસ ભૂખે રહે, વ્યાજબી જ નહીં ને. અને કોઈ એરું ઘેરું માણસ હોય ને કે આમ ગમે તે, સામાન્ય નાગરિક હોય તો સમજે આ તો, ઓ આટલા બધા એને મેડલ્સ મળ્યા છે સર્ટિફિકેટ, છે સાયન્ટિસ્ટ છે તો પછી,
તો પણ એ લોકો હજુ સુધી કશું કરતા નહી આજે આટલા દિવસ થઈ ગયા તો પણ,
એ છે આમ મરી જશે બિચારો મહિનો ને એ ખાઈ ને તો.
હમ પછી જ ખબર પડશે આ લોકોને.
હા પછી કશું નહી કરે એ લોકો. એમને તો શાંતિ ને કે હટ્યોય એવું.
હા એ પણ છે. એજ તો,
છે સરકાર જ.
કઈ સમજતા જ નહી આ લોકો. દર વખત બધી એક્ઝામમાં પેપર લીક થઇ જાય છે.
તો. નાની મોટી એક્ઝામ હોય તો એ સમજ્યા પણ નીટ માટે એ લોકોએ કેટલી તૈયારી, કરીયો એ સ્ટુડન્ટ બિચારા.
હા અને કાલે મેં કેવી રીલ જોઈતી. કે નીટની એક્ઝામમાં તો કઈ લઈ જવાના દે ને. તો એક પ્રોફેસર છે ને એવા ચશ્મા પહેરીને આવયા તો નંબર ના. અને એ કોઈ સ્ટુડન્ટ બેઠો હતું ને તો એનો જે ફોર્મ હોય ને એનો ફોટો સ્કેન કર્યો. અને ચશ્મા પર ક્લિક કરીને તેનો ફોટો પડી ગયો અને આગળ મોકલાઈ ગયો. તે તેને બહુ બધા લોકો ના મોકલ્યા તો જે લોકોના ફોટો ત ને એ લોકોના. એમસીક્યુ ટીક કરી દીધા નીટના અને પેપર પાસ કરી દીધું એ લોકોનું એવું કરે છે લોકો.
હા હા જોઈ છે મેં કદાચ.
હા એવી આય તી ગઈ, મેં કીધું કે એટ એ લોકો નીટ ની એક્ઝામ માં એટલું બધું સાચવેય કે મેદી ના મૂકેલી હોવી જોઈએ કશું પહેરેલું નાવું જોઈએ જ્વેલેરી વેલેરી, અને પછી ત્યા આવું કરે ચશ્માથી ફોટો પાડીને મોકલે.
તો, કઈ ભાઈક આ ના નામે છે ને કાળા ધંધા ચાલી રહ્યા હોય ને એજ્યુકેશન પર. એવું છે દેશનું ભણતર જ આટલું ખરાબ છે, આવી કરે છે આ ભણતર ખરાબ કરે છે, તો પછી આગળ શું જ થશે.
એજ અને એ જે લોકો અંગુઠા છાપ હોય એ લોકો નક્કી
એજ લોકો.
તો થોડા ભણેલા ગણેલા ના બના હોય તો એ દેશ સુધરે.
તો એજ નામ મગજ બરાબર ચાલતા ના હોય પોતાના અને ખોટો ખોટો કરશવા તો.
આ મારે પેલી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ હતી ને, તો જે લોકો ગયા બી નહી, ખાલી એમને એમ રિપોર્ટ બનાને આપી દીધો છે ને. એ લોકોને સારા સારા આપી દીધા માર્ક્સને જે લોકો એ અસલી માં કામ કર્યું છે ને. દિવસ જઈને, એ લોકો ન ફરીથી વાયવાને એવું લીધું. એવું કરું જે લોકો નહી ગયા એ લોકો ને સારું આવી દીધું, અને જે ગયા છે તો ક તમે લોકો નઈ ગયા આમ તેમમે એવું બધા હમણાં લીધા હતા.
હ એટલે તો સીધો માણસ જ છે ને વધારે ટીચાય એવું કર્યું છે આ લોકો એ.
હા એજ તો. આજે અમાર કોલેજમાં એડમિશન ચાલુ થઈ ગયા ને તો બધા કોલેજ જોવા આ કરતા હતા. ખો દિવસ.
હહા, હ બ
ચાલુ ને ચાલુ જતા અને અમારે તો આ વખત છે ને બધી એક્ટિવિટીસ આમ ફિઝિકલી જ કરવાની હોય કે એમસીક્યુ હોય એવું કશું લખવાનું કશું નહી. તો એ બધા સબ્જેક્ટની બી અમને બુક આપી છે જેનું કોઈ જ કામ નહી. ત બી સાડી ત્રણસો રૂપિયા લઈ લીધા એ લોકોએ. અને આઠ દસ બુકારી જેનું કોઈ જ કામ નથી બોલતી.
સરે.
કાર કે તમારે કેક કમ્પલસરી લેવાની.
ઓહ ખોટા ખર્ચા ને એ. કામ વગર ની વસ્તુ લઈને મતલબ શું.?
એ આવું બધું કરાવે.
તો ખબર નહી. શું આરો ના મગજ ચાલે છે કે નહી ચાલતા કેમનું બધું.? મેનેજમેન્ટન્ટ કરે છે.
કોલેજ વાળાને ખાલી પૈસા જ જોતા હોય છે એટલે આ લોકો આવું બધું. કરે છે.
ભણતર ને એક બિઝનેસ બનાવી દીધો હોય ને એવું છે આ લોકો. નું ડોનેશન બી કેટલું લેશે નવા એડમિશન માં.
હા એજ તો.
તો મારી જ એક ફ્રેન્ડે અમારી ઓ વીસ હજાર સમથિંગ ફી હોય ને તો એમાં ત્રીસ હજાર તો એણેને ડોનેશન આપ્યું. એડમિશન માટે ને
બોલલો.
તો.
ડોનેશન લઈને જ અત્યારે બધા એડમિશન કરાવે છે.
એજ સીટ. હોય છે લોકો જોડે તો બી આવું કરે છે.
હમ અને જે લોકોને મળતું હોય લીગલ એ લોકોને આપતા નહી.
તો.
એવી સીટ આલોકોન ડોનેશન થી આપી દે છે.
હમ અને ફી ન કેટલી બધી ફી હોય છે અમુક તો ડિપાર્ટમેન્ટની.? બિચારો કોક સીધું સાધું માણસ ભણનારું હોય કેમનું ભણેે.
એજ તો. સારું ચાલો પછી ફોન કરો હા હા.